આવે છે
હા આવે છે એ અચાનક કેમ એવું થયું હશે.
એટલે ભૂલથી મારાથી કટ થઈ ગયો હું જે પેલો તમારો જે કોલ કર્યો હતો ને એનું સ્ક્રીન આવતી હતી બરોબર તો એમાં ઉપાડવા ગયો તો ઉપાડ ઉપાડવાનું આવ છે જ નહી ક્લિક કરતો કામ જ નોત આવતું તો પછી કટ કર્યો ને તો આઈરો ફોન કટ થઈ ગયો એ ફોન કટ થવાની. જગ્યાએ ખબર નહ કેમ આવું થયું.
ચાલો કશું વાંધો નહીિ જે થયું હોય બોલો બોલો શું કેવું છો કયા ટોપિક ઉપર વાત કરવી હતી અને શું છે તમારા મતલબ કયા આઈડિયા છે.
હા તો આજે આપડે ડિજિટલ ભારત વિશે વાત કરીએ કારણ કે હવે તો સરકાર પણ આવી રીતે ડિજિટલ કોન્સેપ્ટ મતલબ કે ડિજિટલ ઇન્ડિયાનો કોન્સેપ્ટ બાર પાડે છે. કે બધું બને તેટલું ડિજિટલ થઈ જાય જેના કારણે મેન તો સૌથી મોટું કે ભ્રષ્ટાચાર જે વધી રહ્યો છે એો ઓછો થાય કરપ્શન
હા પણ હા હવે ડિજિટલ ઇન્ડિયામાં શું છે કે હ ગવર્મેન્ટને ખબર છે કે કરપ્શન મતલબ પેલાના ટાઈમમાં ઘણું બધું હતું. તો એનાથી કરપ્શનમાં પણ ઘણો ફાયદો થઈ ગયો. અને બીજું કે ટેકનોલોજીના લીધે લોકો મતલબ એટલા બધા જાગૃત થયા એમને બધી ઇન્ફોર્મેશન લેવી હોય તો તરત જ હવે એક બટન ઉપર દબાવે એટલે ગૂગલ ઉપર મળી જાય. આ ડિજિટલ ઈન્ડિયા ની ક્રાંતિ છે ને જયારે જીઓ ફર્સ્ટ ટાઈમ એને. ફૂરજી પ્લાન્ટસ લાવ્યું ને ત્યારથી આવી છે. તમને શું લાગે.
હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું કે. હવે આ જે ડિજિટલ ઈન્ડિયા નો તો કોઈ વાંધો નથી. કે એ સારું જ છે એક રીતે જોવા જઈએ તો આપડણે. પણ જે આ ઇન્ટરનેટ નું જે વર્ઝનો આવી રહ્યા છે ને જેમ કે ટુ જી હતું થ્રીજી. ફોરજી થયું પછી ફાઈવ જ થયું અને હવે તો કક સિક્સજી ની વાત પણ સંભળાય છે. તો એના વેરિએશન તો એટલા બધા હાઈ મતલબ. કે શું કેવાય એના જે જેડીએસ હોય ને જે એના. તો એટલા બધા હાર્મફુલ હોય છે ને કે. ઘણા પ પક્ષીઓને પણ અ એના જેડીએસ ખુબ જ નુકસાન કરતા હોય છે અને પાછું. બ વચ્ચે તો મારા ફોન માં રીલ પણ આવી કે. એવી રીતે કે બે કોલ સામ સામે કર્યા. અને પછી એ બે કોલની વચ્ચે સફરજન રાખી દીધું તો સફરજન જેવી વસ્તુ. તો રેડિયશન થી આર પારદર્શક કાણું થઈ જાય એવી રીતે. થઈ ગયું બોલો તો એટલું બધું હાર્મફુલ હશે રેડિેશન એના.
હા કહે તો છે વચ્ચે એક અક્ષય કુમાર નું મુવી પણ આવ્યું હતું એના ઉપર. અ ઘણો ટાઈમ થયો એને. તમે જોયું હશે કે નહી મને ખ્યાલ નથી પણ. એનામાં શું છે કે અક્ષય કુમાર મતલબ એની પાછળ જ પડ્યો હતો કે પેલું જે રેડિએેશન. કંપનીઓ વધારી દે છે ને તો એના લીધે જે આજુબાજુના અ પક્ષીઓ હોય કે એ લોકોને ખુબ જ નુકસાન થાય. આ કૂતરાનો અવાજ કેમ આવે છે તમારા ફોનમાંથી.
હા એ વાત તો તમારી સાચી જ છે. અને પાછું કે ડિજિટલ ઇન્ડિયા અ કરવા માટે સરકારે. કેવા કેવા પગલાંઓ ઉપાડી રહી છે તમારા માટે.
હલો હા હવે હવે આવ્યો અવાજ તમારો.
હા એટલે શું કે કુતરાઓ આવી ગયા હતા તો ભગાડવા માટે ગયો હતો એટલા માટે.
હા બરાબર છે એમાં શું છે કે હવે. પાછળ એ લોકો બોલતા રેશે ને તો આપણું મતલબ આ. કટ થઈ જશે એટલે થોડું મતલબ હવે તમે અ શું કીધું. ન પાછો મને એક વખત જણાવો ને શું પાછળ પેલા. અવાજ આવતો હતો.
હું એમ કેતો હતો કે જો હવે ભારત સરકાર આવી રીતે બધું ડિજટલ તો કરી રહ્યું છે બરોબર. પણ શું તમને લાગે છે કે એમને જે પ્રમાણે ટાર્ગેટ મૂક્યો છે કે બે હજાર. ત્રીસ સુધીમાં પાંત્રીસ સુધીમાં આવી રીતે ડિજિટલ થઈ જવું જો આટલું. તો એ થઈ જશે જેમ કે હવે કેશલેસ ઇન્ડિયા પછી. ઘણી ટેકનોલોજી એવી આવી ગઈ છે જે લોકો એ ટેકનોલોજી ન યુઝ નથી કરતા. અને ઓમ સાદી રીતે બધું કામકાજ કરતા હોય છે તો.
એમ જોવા જઈએ ને તો લાગે છે. એકદમ કેશલેસ તો નહી થાય ડિજિટલ લાઈઝેશનમાં. પણ બીજી જેવી સુવિધાઓ છે ઓનલાઈન બેન્કિંગ છે ડિજિટલ પેમેન્ટ છે ઓનલાઈન છે. શિક્ષણ છે પછી ટેલિમેડિસન છે ઈ ગવર્નન્સ છે. એટલે કે એ વસ્તુ શું છે કે હવે ગવર્મેન્ટ પેલા. કઈ રીતે હવે પેલા કોઈ પણ યોજના બહાર પાડતી ને તો એ ન્યુઝપેપર થ્રુ બધું મતલબ. બ બાહ આવતું. હવે ન્યુઝ પેપર તો પેલાના લોકો મતલબ બધા અ તમે જોવા જાવ તો. અભણ મતલબ ઘણું અસાક્ષરતા ગણી હતી. ત્યારે શું થયું કે બધાને વાંચતા ના આવડત ન્યુઝપેપર બધા લેતા પણ નય. તો હવે ન્યુઝપેપરમાં બધી સર. દર અ દર, એની જે યોજનાઓ બહાર પાડે તે લોકો સુધી પ્રોપર વતેનો, હવે એ ગવર્મેન્ટે ડિજિટલાઈઝેશન કર્યું. તો કોઈ પણ યોજના ગવર્મેન્ટ બહાર પાડે એટલે એને સોશિયલ મીડિયા થ્રુ કે બીજા એવા ઘણા એવા એના પ્લેટફોર્મ છે. જેવા કે ટ્વિટરસ. જે વોટ્સઅપ જે હવે વોટ્સઅપ તો તમે ફોન લેવો જેની પાસે સ્માર્ટફોન હોય તે વોટ્સઅપ તો યુઝ ફરતુંજ હોય.
એટલે એની એને શું છે. કે ડાયરેક્ટ મતલબ ગવર્મેન્ટની જે બધી યોજનાઓ છે, કે સુવિધાઓ છે. તેનું જાણકારી ડાયરેક્ટ મળે, ઇન્ફોર્મેશન ડાયરેક્ટ મળે, બીજું કે અ એ જે અ યોજના નો લાભાર્થી છે, જેને યોજના ઓરિજનલ માં મળવી જોઈએ. તે યોજના ડાયરેક્ટ લાભાર્થીને મળે, એમાં વચ્ચે કોઈ પણ અપ પ્રકાર નુ એવું નહીકે, આ વ્યક્તિ થ્રુ તમારી યોજના તમને પહોંચાડવામાં આવશે. સીધું તમારો અકાઉન્ટ નંબર નાખો, એટલે તમને યોજના નો લાભ મળી જાય. એટલે ડિજિટલાઈઝેશનમાં ભારત જે પ્રમાણે આજે કુચ કરી શકે, તે ખુબ જ સારી છે. અને ગવર્મેન્ટ ના જે મતલબ નિર્ણયો છે, કે જે પણ પે હવે લોકો તો તમે જોવઓ ને, તો અત્યારના ટાઈમમાં.
ઇન્સ્ટાગ્રામમાં, શોર્ટ્સમાં ને એ રીતે પણ બધું કે છે. કે ગવર્મેન્ટની આ સ્કીમ નો ઉપયોગ કરવો, આ સ્કીમ નો, એટલે ખુબ જ સરસ થઈ ગયું છે.
હા એ વાત તો તમારી સાચી છે, કે આવે તો છે ગણી સ્કીમો, પણ એમાંથી તો કેવું હોય છે, એમાં કે ઘણી સ્કીમો તો એવી હોય છે જે ખાલી નામ બનાવીને ઓમ ક શું કેવાય, ફ્રોડ કેવાય એ રીતે હોતી હોય છે, બધી સાચી નથી હોત તી સ્કીમો, કારણકે ઘણી સ્કીમોમાં એવું ઓ, મેતો જોયું છે કે, હવે આપડે ધીલોમાં આવતું હોય છે, કે તમે સરકાર તરફથી તમને બે હાજાર સત્યાવીસ સુધી મા લેપ સવચાઈ યોજના, તો હવે આવીતે કોઈ ગૂગલ ઉપ ઉપ સર્ચ કરવા જઈએ ને તો મળે જ નહી, પણ જો એમની વેબસાઈટની લિંક આપેલી ને એમને એમ થી સર્ચ કરીએ ને તો તરત મળી જાય. તો હવે એનો મતલબ તો એવો થયોને કે, જો એમને આ વેબસાાઈટ બનાવી, તો એ વેબસાાઈટમાં કઈ ખામી હોય કે, પછી એ આપણને નુકસાન કર ટી હોય તો, મતલબ કે છેતરવાના ધંધા માટે બનાવેલી પણ હોય શકે ને, એટલે આપડે સરળતાથી આવી રીતે કોઈ લિંક ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ ન તમારું શું કેવું છે? આના વિશે.
હા એ તો છે, હવે કોઈ પણ વેબસાાઈટ છે, હવે આઈ આર સી સી ની જ વેબસાાઈટ નું તમે જોઈલો તો લગભગ આજથી ત્રણ ચાર મહિના પહેલા કોઈએ ફેક વેબસાઇટ બનાવી દીધી, સેમ ડિટો ટુ ડિટો તમને ખ્યાલ પણ ના આવે. હવે આપડે જે અ ટેક. મતલબ જેને ટેકનોલોજીની ખ્યાલ છે, તે વ્યક્તિને ખ્યાલ આવે કે આવું થાય, તેવું થાય. તો એમાં શું છે કે હવેજે, અમુક લોકોએ તો ટિકિટ પણ બુક કરી દીધી હતી એમાંથી. તો એમાં શું છે, કે હવે પેમેન્ટ એ લોકો કરી દે ઓનલાઈન. ઓનલાઈન પેમેન્ટ કરી દે તો, જે ગવર્મેન્ટના ખાતામાં પૈસા જવા જોઈએ જે ઓરિજનલ ટી કિટ બુક થવી જોઈએને તે ના થઈ. અને લોકો મતલબ અ આઈ આર સી ટી સી પાછળ દોડવા લાગ્યા, તો ગવર્મેન્ટે પછી એ વેબસાઇટ ને બેન કરી, ડાઉન કરી અને પછી એને પોતની ઓરિજનલ વેબસાઈટ નામ ઉપર ફસ્ટમાં આવ્યું. તો આવી વખત ઘણી વખત એવું થતું હોય કે, લોકો ફેક વેબસાાઈટ હેકર ફેક વેબસાાઈટ બનાવીને ભાઈ લો કોના પૈસા, મતલબ કાઢી જતા હોય છે.
હા એ તો છેજ, અને પાછું હવે તો આપડે જોવા જાવો ને તો, ગબ કોઈ પણ બિઝનેસ કરતા હોય ને તો એમનું પણ પેલા ડિજિટલ વેબસઇટ હોય. પછી ડિજીિટલ એકાઉન્ટ હોય મતલબ કે ઓનલાઈન વેબસાઇટ હોય બનાવેલી હોય અને એકાઉન્ટ હોય ઇન્સ્ટાગ્રામ ઉપર ને એવી રીતે પેજ ફેસબુક પેજ ક્રિએટ કરેલું અને આવી રીતે બધું હોય છે ડિજિટ થવા માટે તો આપણે આવી રીતે જે આપણો વ્યવસાય છે કે મતલબ બિઝનેસ તો એને આવી તો ઓનલાઈન પણ ટ્રાન્સફર કરી શકીએ ને આપડણે મતલબ કે ઓનલાઈન પણ રાખી શકીએ એટલે એ પણ ફાયદો થઈ શકે કે ઘણા લોકો જે આપણા જાણતા પણ ના હોયને આવી વસ્તુઓ જાણતા પણ ના હોય એના એ લોકોને પણ વસ્તુ
હા એ વાત સાચી હવે મારું જ હું ઉદાહરણ આપું તો અમારી જોબ છે. તો હવે મેં છે તે મને થોડું મલબ ઓનલાઈન વિશે ખ્યાલ છે. તો ગૂગલ માય બિઝનેસ કરીને પેલા લગભગ આજ થી બે વર્ષ પેલા એપ્લિકેશન આવતું. એના તમારો બિઝનેસ તમે લિસ્ટ કરીને ઓનલાઈન કરી શકો. એટલે લોકોને તમે જણાવી શકો કે તમે મતલબ શું સર્વિસ પ્રોવાઈડ કરો છો શું બધી વસ્તું વેચો છો. ત્યાંથી મેં ચાલુ કર્યો હતું અને એ સર્વિસ છે ને હવે ગૂગલ પે માં મતલબ મિક્સ કરી દીધી છે. તો હવે ત્યારથી લગભગ આથી મેં ત્રણ ચાર વર્ષ પહેલા ચાલુ કર્યું હતું. તો ત્યારના જે બધા ડેટા છે ને એનાથી શું છે કે મને ફાયદો હવે એ થાય છે. એ કોઈ પણ અમારા અહિયાં જે નવું બુલેટ ટ્રેન નું કામ થયું કે પછી નવો સુપરફાસ્ટ હાઈવે બન્યો. જે એલ એન ટી બનાવતું હતું. તો એ લોકોને એ લોકો તો બહાર થી આવે કામ કરવા. તો મેન ફાયદો શું છે કે એ લોકો બધું ઓનલાઈન સર્ચ કર. કે આ વસ્તુ ક્યાં મળશે આ વસ્તુ ક્યાં મળશે એવી રીતે. તેમાં આપડે પહેલે થી નાખેલું હતું બધી ડિટેલ્સ એટલે એ લોકોને ફર્સ્ટ નેમ અમારું જ દેખાય. કે અહિયાં મળશે એટલે એ લોકો ન કોલ પણ આવતો મારી જોડે. એટલે આ રીતે અમને બેનિફિટ કે હવે એ લોકો બીજે ક્યાંક શોધવા જાય. તો શું છે કે બીજી કોઈક દુકાને જતા રે તો એ આપણને બેનિફિટ ના મળે. આવી રીતે કોલમાં અમારી જોડે વાત થઈ અને ઘણી વખત ઘણી વખત અમને ઓર્ડર પણ એલ એન તરફથી મળ્યા છે મોટા મોટા એટલે ઘણો ફાયદો થયો છે.
હા એ વાત તો છે એટલે જ આપડણે આ રીતે મોટી કંપનીઓ સાથે ડાયરેક્ટ ડીલ કરી શકીએ. આ રીતે જો આપડો બિઝનેસ ઓનલાઈન હોય ને તો ડિજીિટલ એમજ ને
હા. અને એમાં અમને ફાયદો એ થયો કે એના લીધે ઘણા કસ્ટમરોની રીચ મળી. હવે બીજું હવે એ લોકોનું લગભગ અમારા અહીંયા દક્ષિણ ગુજરાતમાં કામ પતી ગયું છે હવે એ લોકો ટેસ્ટિંગ ફેઝમાં છે તો નાનું મોટું પ્રચુરણ સામાન લઈ જાય પણ હવે ડિજિટલાઈઝેશન મેં કર્યું છે ને એના લીધે ફાયદો એ થાય છે. કે અમારા નજીકના જે કસ્ટમર મતલબ જે અમારા લોકલ અહિયાં ના છે. તો તમને ખબર હશે કે જેવી રીતે ડિજિટલાઇઝેશન થયું એમ લોકો પણ ડિજિટલ થયા એ લોકો લોકો પણ હવે બધું ઓનલાઈન સર્ચ કરવા લાગી. એ લોકો સર્ચ કરે તરત જ કે કાર્પેન્ટર. નિયમી કે પછી પ્લમ્બર નિયમી કે એવી રીતે. તો એનાથી લીધે શું છે કે અમારી શોપ નું નામ રિકમેન્ડેશન પહેલું આવે એટલે સીધો અમને કોલ કરે. એના લીધે પણ અમને કામ મળે અને એ અમારે ઘણો મોટો ફાયદો થાય એનાથી.
હા એ વાત તો છે જ અને આનાથી પાછું બધા લોકોને બધા વિશે ખબર પણ નથી. એના કારણે. ઘણા લોકો આવી તો ઓનલાઈન સર્ચ કરતા હોય છે અને જે સૌથી પહેલા આવે ને. તો એ દુકાનમાં કોલ કરીને કે દુકાનનો કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ જગ્યા. પરરત પહોંચી જતા હોય છે. તો તમારા મતે આવી રીતે જો બીજા પણ જો ઓનલાઈન કરે તો પછી એમનું નામ. પહેલાં બતાવે આપણે પહેલા તો આપણે એવું શું કરવું જોઈએ કે જેનાથી આપણું નામ સર્ચ કરવા ઉપર સૌ. તો પેલા આવી જાય.
હ એના માટે છે ને સિસ્ટમ છે. ગુગલમાં મતલબ સર્ચ એન્જિનમાં તમારે તમારો બિઝનેસને લિસ્ટ. ને ફર્સ્ટ કરવું હો ને. તો એસક્યુ એલ કે એવું કઈક હું પેલા ભણતો ને ત્યારે હું બધું થોડુંક રિસર્ચ કરતોટ.